તા છે. તા છે.
મે કે ઘરમાં મેં કે ઘરમાં મેં ઘુમી આવી ગયા લઈ આવી નહી આવ્યું હું તો. ઘુમી આવી ગયા લઈ આવી નહીં આવ્યું હું તો.
હેં હેં
બેેઈવીી બેઈવી
અચછા માસી. અચછા માસી.
માસી હાજે આવશે આઠ નવ વાગ્યા. માસી સાંજે આવશે આઠ નવ વાગ્યા. ખબર નહી. ખબર નહી.
આલે બાર છે તું તો. આલે બાર છે તું તો ‌
ગાન બાપા ની બહાર છે. ગાન બાપા ની બહાર છે ‌
હમ એમ
એ વાકી માત તું. એ વાટકી માત તું હાલ પ્રવાર ન હમ્રઈ ત ને. હાલ પ્રવાર ન હતી ત ને‌
અરે મને બરનુ લાગતું છે, હા દાદી નો અવાજ છે દાદી નો. અરે મને બરનુ લાગતું છે હા દાદી નો અવાજ છે દાદી નો.
નાની નશે, હું હું ચઈકું? નાની નશે, હું હું ચઈકુ? નાની
મમન કેવ છે, હે? મન કેયા છે
ની આ માય કેવું જોય્તુ પણ કેયા કરે, હું ઉચઇકુ મેં? ની આ માય કેવું જાય તું પણ કેયા કરે, હુ ઉચઈકુ મેં? મે ની ઉચઇકુ મેં ની ઉચઈકુ મેં ની કઈ નું બી બોલ કઈ નું બી બોલ
અમે ને કેવું છે? અમે ને કેવું છે?
હમ બધા મસ્ત. હમ બધા મ હમ બધા મસ્ત હમ બધા હા પપ્પાની કેવું છે? પણ વચ્ચે હારુની તુંમ હા પપ્પાની એવું છે? પણ વચ્ચે સાધુની તુમ
અ બે દિવસ તો નહી સારું હતું પપ્પાને પછી, અ બે દિવસ તો નહીં સારું હતું પપ્પાને પછી પેલું પેલું હું કેય પેલું તાવ આવી જાય ને? પેલું પેલું હું કેય પેલું તાવ આવી જાય ને?
એલ એમને એલ એમને
હા તે છે તો બોડી બોડી વીકનેસ થઈ ગયલી આખી. હા તે છે તો બોડી બોડી વીકનેસ થઈ ગયેલી આખી.
જો પહી
હ એતો પછી દવા લવા ગેલા પછી દવા લવા ગયા તો દવાખાનું બંધ હતું. એવુ
પહી પહી
દવાખાનું બંધ થયને હતું ગયા તી તો હવે ક-ક-કયો કયો ડો--દવાખાન બંધ થયને હતું ગયા તી તો હવે ક-ક-કયો કયો ડો તમારા માટે નવ દસ વાગે બેસી રહેવાનો? તમારા માટે નવ દસ વાગે બેસી રહેવાનો? સાત વાગે તો બંધ જ થઈ જાય તોય આઠ વાગે તો લેવા જ જાય હા આઠ વાગે
બછી પછી
ડોક્ટર ની પાછા ફરીને કયડા.
બઉ ઓટ નવ એક વાગ્યા લાગીને મળે વધારે નહી મળે નવ પછી તો નહી જ મળે.
આઠ વાગે
હમ્મ નવ વાગે જેવું હોય
પ તમા આંયા તો આટલું મસ્ત સિટી છે તો બી
સ્વેટર પેલા દવા પેલું તો ચાલુ રે એમ કસ્તુરબા ને એવું પણ આ બધું ની
હમ્મ પણ નાના નાના બી ચાલુ રેય
નાના નાના ભી નવેક વાગે લગીને ચાલુ રે આખે દહ અગિયાર વાગે લગીને થોરિ ચાલુ રે
એવું ને પેલું ફી વાળું કોલેજ નું
હમ્મ ફી ભરવાની મારે હજુ
એ અમારું તો પેલું હું કેય એક પેલી સોનલ મેમ હતા ને પેલી ખબર આપણા હાતે રમવા આવેલી હતી આપણા હાતે રમવા આવેલી હતી તે પેલી ખુશી કરીને તેનું પેલામાં સિલેેક્શન થઈ ગયો ઇન્ડિયન નો સૈનિક કેમ્પમાં કોનું પોયરી હતી તેનું
તમાર માટી
હા અમારા કોલેજમાં હતી જુના કોલેજમાં હ હારુ ને થઈ યયો
તો
સોનમ મેમ નો સપનો હતો પણ હવે એમનું એમનું મતલબ ની પૂરું થયું પણ આ લોકો પૂરા કરતા છે બહુ ખુશ થાય તો માઈકમાં કેતા કેતા
હે
હા જયારે અમા ક્લાસ ના કુનાલ હશે ને તેમનું તેનું થઈલું ને
એટલે અહંયા બીલીમોરા કે
ના પેલું સીએડીએસી કેમ્પ કરે ને પછીના પછી બધું પાસ કરે ને પછી કેમ્પ માટે જાય પહિ ત્યાંથી સિલેક્ટ થવા પડે પછી પેલુ ખબર પરેડ આવે પરેડ આવે છવ્વીસમી જાન્યુઆરી કે પંદર ઓગસ્ટ ની
હમ્મ હમ્મ
પરેડ માં પછી પરેડ કરે બધાને પેલા મોદી ને મોદી સરકાર ને બધે દિલ્હીમાં એટલે દિલ્લી માં પેલુ મીન હોઈ ને તા
હમ્મ હમ્મ હમ્મ તાજાય તે
હા તા સિલેક્શન થયેલું છે એનું એટલે મેમનું સપના મેમનું પૂરું ની થયેલું હવે
આ આ કોલેજની મેમ કે પેલી
આ સોનલ મેમ
બિલીમોરા વારી ને
હા એમનું બી એમ સપનું હતું પણ એમનું પૂરું ની થયેલું પછી એટલે એમના થ્રુ આ લોકો જતા છે ત્રીજી વાર થી અમારા એટલે હેડ્રિક થીયુ આ વખતે ત્રણે ત્રણ વર્ષથી કન્ટિન્યુ થતું છે હા
એક એટલે કોઈક ને કોઈ પોડી નું હે ને
ના પેલે કુનાલા અમાં ક્લાસમાં હતા ક્લાસમાં હતો તેનું થેલું પ પછી એના પછી ના એ પછી એના પછી જ બીજી અમારી જ ક્લાસની અ ના અમારા પછી એક સંચિત કરી ને અમારા પછાડીની ક્લાસ. માં તો એનું થેલું ને હમણાં આનું.
અરે નઇ મળે બીજો ડબ્બો જોને એલો.
હવે મેમ બહુ ખુશ થહે જોજે ની એ લોકને અવાર્ડ બી આપહે બઉ મસ્ત
મેમ
બહુ હારા બહુ હારા છે મેમ મેમ તો હમણાં બી કે કે કઈ બી જરૂરત પડે ને તો કેવાનું.
તો તારે કેવાય ને બે પાંચ લાખ રૂપિયા ની જરૂર છે એમ કેની મેં ભણવાની જાણ્યા કરી.
ના હા ભણવામાં કા ભણવામાં આટલા બધા પૈસા થોડી લાગે
લાગે ને મેં બહાર જાની એમ કે ની હીહીહી એ હાચે ન આડું લાગજે બધા ઘરે.
હમ બધા
નઈ માસી બાકી.
હમમ હમમ પેલા માસી ગયા મોટી નાની માં પેલી સુરત વાળા માસિ?
કાલેજ ગીયાકલા ચાંદિમા
હમ એટલે સૌથી મોટું કોણ છે માસીમાં?
દક્ષુ માસી પછી ભાનુમાસી પછી કલુ માસી મમ્મી.
પછી હા મને તો એવું કે મ. આ મોટી માસી પછી છે ને આ.
કલુ માસી માસીન કે મમ્મી કેવી છે એ કે
મસ્ત મસ્ત સારું છે હા હવે માસી ને જોવા જવાના છે મા સી બહુ માંદા છે એટલે.
જોવા જાની માસીને.
હા બહુ માંદા છે એમને તો આમ પેલું આપી દીધલું છે લાસ્ટ સ્ટેજ.
અચ્છા
હા ના કેન્સર થોડી ના છે. કેન્સર ની મળે ખાલી બોડી. એટલે એમને બે કિડની હતું ને તો એમને સુગર એવું હ તુ ને તો પાણી એમના શરીરમાં લોહીને લોઈ જ હતું. પાણી ની પાણી નહી પેલું હતું એટલે એટલે પછી છે ને એમને એમને એક. કિડનીમાં ચાલતા હતા અને પછી એમને ડોક્ટર છે ને ખાલી એક આખા દિવસમાં વ એક. એક લીટર જ પાણી પીવાનું એક લીટર તો કેટલું ચાલ હૈ. આપણાથી એક લીટર થી વધારે જ પીવાય.
હા એ તો પી વધારે જ પીવાય ને.
પાણી પીતા માસી એટલે છે ને પછી એમના બોડી માં પાણી થવા લાગ્યું ને પછી. એમને છે ને આ હું કે મોટા ભાઈ બીજી જગ્યાએ રેવા ગયા ને ટેન્શન ટેન્શ ન માં પછી એલા છે ને માંદા જ પડતા ગ્યા. પછી જે દિવસે મમ્મી મા મમ્મી પેલું એક્સિડેન્ટ થેલું ને. એના બીજા દિવસથી જે. એ માસી છે ને હોસ્પિટલમાં જતા જતા આજે એમને પંદર વાર થઇ ગયું. પણ એમનું નસીબ નસીબ તો જો એમનું નસીબ કેટલું પેલું છે. કે આટલા વાર ગયા પણ આટલા વાર એમને પેલું ન થી તે બચીને જ આવ્યા છે હા કે પૂર્ણ કરલુ અહે એટલે. હમ આપડા જેવા તો પાપ કરે.
બોલ.
હમ હમ. કઈ ની આજે મે પેલીનો કો પેલીનું મેસેજ મે મેસેજ કરલો.
કોને.
કાલુ ને
હું કે
તો મેં કીધું હું થયું ત એન કે કઈ ની કેમ કે બો લડાઈ લડાઈ થાય તો મેં પછી કીધું કે હું થયું તો એમકે કે કઈ ની. એ તો એમ જ પછી એમ કે કેઇ ની પછી મેં કીધું હું થયું. આપડે કઈ મારયો તો મે કીધું સારુ
પહી.
ત્યારે વાત કરવાનું તારી
મેમ્પ.
હ તમારું. તમાર પરમ મિત્ર છે. હવે આજે મેસેજ ની કરતી નય તો પછી એને એમ થાહે કે મેં કીધું. હે ને
ની ની પેલી રીલ્સ પરથી કરું ને કે શું થયું બ્રો એમ. તોડી પટી. ઉભરે મે કરી દેવ અવેજ ઓય ઉભી રેની પછી કરને. તો પહી ભૂલી જાવા મે.
તો રેવાડે.
તો રેવાડે કાલે કરજે હમ.
કાલે કરજે.
હાઈ જમના
હા કાલે કરજે ની.
કરી દીધો.
હા સારું હું કેઈ
ટું હું કેય
સારુ તારે પેલી ફ્રેન્ડને કેવું છે અશક્તિ.
ની ખબર હવે મેં હાલચાલ ની પૂછ્યું ની ખબર.
ની પૂછી લેવાનું. પૂછી લેવાનું જરાક અને કેટલુ ખરાબ એને અ હે જેને લોહી ઓછું હતું શરીર માં
તહ વિચાર હતું કે અઢધૂ આપી આવું.
હ તારું તારું લોહી આપી આવા જોય તું તું તારા માટ એમ બી હારા ટકા છે.
અહ.
આપકા ખૂન કીસમે દોડતા. હેને.
હમ્મ.
તારું લોહી બીજામાં દોડતું.
ક્યારે?
અરે એટલે તારો ત અરે, તારું લોહી છે તું બીજાને આપહે તારા લોહી એના શરીરમાં દોડહે એમ.
હમ્મ બરાબર, હમ્મ હાચી વાત.
એટલે એ બી એ બી સ્પોર્ટમાં જહે ક્રિકેટ રમતી થઇ જાહે.
હમ્મ, એની હું એની બોલિંગ હારી હતી.
હા, આવી ગઈ ને
તારે રમતી હું.
હમ્મ.
હમ્મ, તમે ક્રિકેટ રમતા?
હમ્મ.
તું તો આજે ખુલી ને કીધું હે.
હમ્મ.
તારું ધીમે ધીમે ખબર પડે તું એ તારું એના હાથે એમ
એટલું બધું ની એમ એમ ની રમતી એમ જ સ્કૂલમાં
હા, પણ ધીમે ધીમે તું બધું કેય હેને
હું તો હું ધીમે ધીમે કવ
યાદ આવે હે ને બીજી દોસ્ત તો એટલે દોસ, આવે જ કે ની એમ કે પાછી હે ને
તા
કંઈની કઈની કઈની કઈની કઈની કઈની
હું કઈની
હમણાં બહુ સેલ ચાલતા છે બોજ
તે હું લેવાની તું સેલમાંથી?
હે?
હું લેવાની સેલમાંથી?
કાઈ હવે મનસૂન, મનસૂન ઓફર ચાલતું સે મનસૂન.
રેનકોટ
ના રેઈનકોટ તો છે.
તો
એ તારું ફિસનું હું થિયુ?
હજુ ચાલુ નથી કર્યું, ભરવાનું વિચાર્યું ને એટલે
લાસ્ટ ડેટ ક્યારે છે?
પરમ દિવસે.
એવું કે.
હમ્મ.
કાઈની ભરી કાઢજે.
તો
હમ્મ
બોલ
સાપુતારા માં મસ્ત થેલું છે હમણાં ધોધ ને એવું ગીરા ધો ને એવું બધું
કંઈક પ્લાન બનાવોન
બધ્ધા ફરવા જતા છે.
આપડા સિવાય
હા આપડા સિવાય
તમે લેકચર છોડ હે ટો ફરવા જવા હે ને
નાઈ હમણાં ની છોડાના આજે મેમ જ હતા ને તો એકાઉન્ટ ના લેકચર કન્ટિન્યુ ચારે ચાર લીધા વિચાર કર એડપ મુ ચા ચાર ને પચીસ બંધ કરાય દીધું ને તો બી ચાર ને તીસે જ છોયડા એમ કે પાંચ મિનિટ બેસ સો મેં તો કન ટાઈમ પર જ છોડા એમ કેય
હાહા બેનયા
એમના લીધા જ મારા પા પા પાંચ મિનિટ ના લીધે મારી ટ્રેન છૂટી ગઈ
કેમ નતો કઈ પકડા છે
હોર્ન... એમ એમ પેલું સાડા પાંચ વાળી નય તો એમ પાંચ ને પાંચ ની પછી એ તો બહુ મોડી અડધો કલાક પણ મારે બેસવા પડ્યું
હમમ હમ
એજ ને
થાય થાય હ થાય
થાય જ ને વળી ખરાબ થ્યુ
બોલ
કઈ નહી અમારે લાઈબ્રેરી ના જે સર હતાને જુના તે બદલાઈ ગયા.
તો કોણ આયવુ
રિટાયર થઈ ગયા આ નઈ ખબર પણ ઈ બઉ હારા હતા એમ લતુ સા
એ કયા
તો એક વાર છે ને ફેર એન્યાલનું ફેરવેલ હતું ને અમારું પેલું ફ્રેશર પાર્ટી
હમ
છે ને